તો કેમ છો?
હલો.
હલો.
કેમ છો?
હું મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું.
મારું વોઈસ ક્લિયર છે?
સૌ.
મારું વોઇસ ક્લિયર છે.
હા હા તમારું બસ ક્લિયર છે.
હમ. બોલો.
આજે મને ખાવાની વાત કરવાનું મન થયું છે..
વાહ હો સરસ બોલો બોલો.
હેલો મારો બસ ક્લિયર છે.
હા હા બોલો ને.
હમ. તને કઈ ટાઈપનું ફૂડ સૌથી વધુ ગમે છે.
અ મને તો સ્પાઈસી અને સ્ટ્રીટ ફૂડ બહુ ગમે છે તને.
મને તો ગુજરાતી ફૂડ અને ફાસ્ટ ફૂડ બહુ બંને ગમે છે.
વાહ ગુજરાતી ફૂડ અ મને પણ ગુજરાતી ફૂડ ગમે. પણ મને સ્રીટ ફૂડ. બહુ ગમતો હતો મને તો.
હા ઢોકળ થેપલા ખીચડી ખડી અને. ઊંધિયું મને બહુ જ ગમે છે ગુજરાતી ફૂડમાં અને તને.
અને અને મને ગુજરાતી ફૂડમાં તો. પાપડા જલેબી ખાંડવી અને સેવ ટમેટા નું શાક બહુ ગમે છે.
હલો.
હલો.
હું કહ્યું મને ગુજરાતી ફૂડમાં. ઢોકળ થઈ એટલા ખીચડી ઊંધિયું બહુ ગમે છે અને તમે.
નો પણ પણ ક્યારે પીઝઝા બર્ગર અને સેન્ડવીિચ ખાવાની. ઈચ્છા થાય છે મને તો.
હ આ તો સારું છે કે તમે આ ખાવાની ઈચ્છા થાય છે. મને તો હેલ્ધી ફૂડ, હાઈજીન ફૂડ જા બઉ ગમે છે.
અ તને પિઝામાં પીઝા ગમતો હતો તને?
હા, મને પીઝા પણ ગમે છે. હું મારુ ફ્રેન્ડ સાથી જવાની કોશિશ કરે કરું છું, રેસ્ટોરન્ટમાં અને અ પિઝા ઓર્ડર કરે છે.
અ અને અ મને તો ચાઇનીઝ ફૂડ પણ બઉ ગમતુ હતું, તને ગમે છે?